હલો હા બેન તમે કેમ છો.
એહુ.
રી અવાજ આવે છે હા બેન તમારી અવાજ આવે છે મારી અવાજ આવે છે તમને.
હ બે
આવી્યું છે શ કરતા હતા તમને. કઈ નહી બેન આજે જે તંદુરસ્તી અને સ્વાસ્થ્ય એના પણ મે કઈ ટીપ્પણી સોચતી હતી કે શું બોલવાનું છે શું નથી બોલવાનું એજ
ઓહ મને ખબર પડી કે તમે ગામમાં હતા ને આ વર્ષ એટલે કે વરસાદ થવાના કારણે તમારી જરા હમાં જરાક ખરાબી પણ આવી છે તમારો ભાઈ અહિયાં હતો ને તો એ મને કેતો હતો.
કેતો હતો કે બેન ની છેને તબિયત બહુ ખરાબ છે હા. તો શ થયો હતો તમને કઈ નઈ બેન થઈ નહ હતો એટલે મારું બીપીલો હતું અને મારા શરીર માં ભકળો પ તો તને કઈ થઈ ને તને તબિયત બાર બાર ખરાબ દવા થીને કઈથી જતું નહ હતું પછી. શું કરવાના એ લોકો તબિયત કોઈને પૂછી ને. નથી આવતું અને બહુ ખરાબ થઈ ગયેલું હતું.
તો ચિંતાજનક બાબત થઈ ગયું એટલે તમે છે ને તમારી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પર છે ને ધ્યાન નથી આપતા એટલે બધું આવું થાય છે. મારું એવું માનવું છે ને કે જે વ્યક્તિ એ પોતાના સ્વાસ્થ્ય ઉપર નથી ધ્યાન આપ
ધ્યાન આપ પોની તંદુરસ્તી ઉપ નથીન આપતું તો એ વ્યક્તિ હંમેશા એ મારાાજ ર તે કારણ કે આપડે એવું કહીય છેીએ કે જો આપણું સ્વાસ્થ્ય બરાબર છે. તો આપણું મગજ પણ બરાબર ચાલશે.
કેટલું પણ ધન વ્યક્તિ હોય અને એનું સ્વાસ્થ્ય બરાબર ના હોય. તો એ વ્યક્તિ ના પૈસા કઈ કામના નથી આપડણે આજે જોઈએ છેીએ કે કેટલાક એવા વ્યક્તિઓ છે. કે જેમની પાસે અડધડ પૈસા છે પરંતુ એ પોતાના શરીર થી દુખી છે તો કયા કામના નથી જો વ્યક્તિ પોતાના શરીરથી સુખી પૈસાથી ભલે ક્યાંક ગરીબ હોય એ ચાલશે પરંતુ જો પોતાના શરીર થી ગરીબ થઈ જાય. તો એ વ્યક્તિ એ પોતાના જીવન જીવવાની આશા ઉપર છોડી દે એવું પણ બને આપે એવું પણ કહિયે છે કેટલીક વાર કે આપણું હેલ્થ છે તો બધું છે અને હેલ્થ નથી તો કઈ નથી કઈ નથી એટલે આપડે કહી છે કે હેલ્થ ઇઝ વેલ્થ આપણું ધન એ આપણું સ્વાસ્થ્ય છે અને સ્વાસ્થ્ય છે તો જ ધન છે. જો આપડે તંદુરસ્ત હોઈયએ આપડા શરીર બરાબર ચાલતું હોય. તો આપણે છે ને ક્યાંય ભી રહીને છે ને અ ક્યાય ભી રહીને આપણે અ આપણું જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ કરી શકીએ છેએ ક્યાંયથી રહીને આપડણે ખાઈ શકીએ છે પરંતુ જો વ્યક્તિ પોતાના શરીર થી દુખિત થઈ જાય ને ત્યારે વ્યક્તિ નો કોઈ સાથ નથી આપતું એટલે મારું તો એવું માનવું છે ને કે આપણને સારું ભોજન ખાવું જોઈએ આજકાલ ન તો ભોજન તમને ખબર જ છે કેવું છે. તો તમે એ જે આજકાલ નો ભોજન છે ને તમે એના વિશે શું કહો છો.
આજકાલ ના ભોજન ઉપર તો બેન એવું કેમ છે ને કે આજના છોકરા જેમ કાર અમારું પણ બચપન હતું તમને તો ખબર જ છે અમે બંને બેન ભણી છે તો અમે લોકો જાણે છે અમારી મમ્મી ટિફિનમાં બોક્સમાં શાક રોટલી પછી ફ્રૂટસ બધા વગેરે વગેરે આપતા આવતા આપણા આપડ જયારે નાલા હતા તે સમયે પેલું પીઝા ને બર્ગર ને ચોમીન ને પછું નૂડલ્સ આ વગેરે નું તો કઈ રતું નહી હતું આપડે જે બને ઘરના શાક રોટલીમાં જ સુખી હતા. આજના સમયમાં તો બેન હું શું કે આજે છોકરાઓ ભણવા જાય છે ને કોલેજ જાય છે ને સ્કૂલ માં જાય છે ને શાળામાં જાય છે તે એ લોકો જોઈએ જેમ કે પીઝા જોઈએ ને ચીજ જોયે જોઈએ આ એ લોકોની સેહત માટે સારું નથી પણ એ લોકો સમજે નથી વાતને એ લોકો તો ખાવામાં છે પણ એ લોકોને એ નથી ખબર પડતું કે એ લોકોના સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક વસ્તુ છે અમ જય્યારે અમે લોકો નાના હતા બેન તમને તો ખબર જ હશે કે અમારી મમ્મી લોકો દાળ ભાત ને પછી શાક રોટલી ને મેવો સુખો મેવો ને પછી બિસ્કીટ ને કરેલા નું શાક ને ભીંડા ના શાક પેલું તુરિયુ નુ શાક ને દૂધી નો શાક રોટલી કઠોળ દાળ ને બધું અમે લોકોને ખવડાવતા તે સમયમાં ને ખાણા હળવું હોય ને સારું હોય એ લોકો અમારા અમારા જેવા એ લોકોને ખાવા માટે ને એ લોકોને સોચવું પડે એ લોકોને તેજ ભાન નતું રહેતું અને તંદુરસ્તી અને સ્વાસ્થ્ય વિશે શું કે જેમ કે એટલે માત્ર રોગ મુક્ત રોગ મુક્ત રહેવું નહી પરંતુ શારીરિક માનસિક અને સામાજિક રીતે સ્વાસ્થ્ય અને સંતુલિત જીવન દિનચર્યામાં નાના ફેરફારો કરીને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય જેમ કેને જો બેન સંતુલિત આહાર જેમકે નેચરલ જેમ કે આહારમાં લીલા શાકભાજી ફળો અને એનટી એક્ટિવસ ભરપૂર ખોરાક સમાવેશ કર્યો. દૂધ અને ઘી જેવા પદાર્થોની શરીર ની પોષણ ક્ષમતા બળે છે. નિયમિત કસરત દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ યોગ વોકિંગ અથવા સાયક્લિંગ જેવા શારીરિક પ્રવૃતિ કરવી જોઈએ. પૂરતો ઊંઘ જેમ કે ને બેન તમને તો ખબર જ હશે - આજના સમયમાં તો બધા લોકો મોબાઈલ જોવા મળે છે તે પણ આપણે તંદુરસ્તી ને હાની બનાવે એ લોકો તો બધા કોઈ જાણે છે તો અમને પણ ખબર છે આજે અમે લોકો પણ કેટલાક કેટલાક દેર અમે લોકો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક કેટલા એક છે ને એમાં જોઈન્ટ થઈ જાય છે પણ એ અમને નહી ખબર કે આપડા બ્રેન ઉપર એનું પ્રેશર પડે છે ને આપણા દિમાગ પર પ્રેશર પડે છે એ આપડણે નથી જાણતા જય્યારે આપણને તેનું પ્રોબ્લેમ ખબર પડી છે ત્યારે આપણને ખબર પડી છે કે આ કેટલું અમારા માટે કેટલું હાનિકારક દાયક છે જેમને અ પૂરતું ઊંઘ જેમ કેને એડવોકેટ સ્લીપ જેમ કે માનસિક સ્વાસ્થ્ય અને કોષો ના રિપેરિંગ માટે દરરોજની સાત થી આઠ કલાકની ગાઢ ઊંઘ લેવી જોઈએ. જેમ કે હાઈડ્રેશન દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જે શરીરના ઝેરી તત્વો ને બહાર કાઢવામાં મદદ કરે છે માનસિક શાંતિ મેન્ટલ પીસ માનસિક તણાવ મુક્ત રહેવા માટે ધ્યાન જેમ કે એમ મેડિસન છે. અને હકારાત્મક વિચારો નો અભ્યાસ જેમ કેને શું કેમ ચોક્કસ બીમારીને ખાવા ના કારણે ને દુઃખ પાણી પીવાના કારણે તે જ આપણને તંદુરસ્તી બગાડે અને પછી ખાવાનું પણ હળવું ખાવું છે જેથી બેન અ સવારા ના ટાઈમ શાક રોટલી ખાય ને હળવો દાળ ભાત ખાય ને રાત્રે ખીચડી ખાય એ આપણા શરીર માટે બહુ સારું છે એ અને ઊંઘ આપણેે એ વાત તો સાચી છે આપણે આઠ થી નવ કલાકો સારી લેવી જ જોઈએ કેટલું પણ કામ રે આઠ થી ન કલાક આપણને આજના તો જમાનામાં બેન કેટલા લોકો દુઃખ આવી જાય અને પરેશાની એ લોકો ટેન્શન ટેન્શન લેવાથી કઈ થતું નથી પોતાના જ બગાડ થાય છે. એ લોકોને સમજાય ને ટેન્શન કેટલું ભારે તે પોતાના બ્રેન ઉપર કેટલું પ્રેશર આપે છે. એ લોકોને એ સમજ નથી પડતું પણ એ સમજ અમને પડે છે કે આપણા શરીર પણ કેવી રીતે પડે છે પ્રેસર ટેન્શન ને ટેન્શન ના લીધે કેટલાક લોકોનું તો શરીર કેટલા લોકો ન મૃત્યુ થઈ જાય છે એટલું ભારે ટેન્શન એ લોકો લે છે. એટલે મેરું એ કેવાનું મતલબ એ છે ને કે ટેન્શન ક્યારે જ ન લેવું જોઈએ. કેમ કે જે થવાનું છે તે થવાનો જ છે જે નથી થવા નથી થવાનો છે તે ગો પ્લા છે ગોડમાં બિલી બી રાખવું જોઈએ. અને હું કેવા માંગુ છું કે જેમ કે માનસિક શાંતિ હોયને માનસિક તણાવ મુક્ત રહેેવા માટે રહેેવું જોઈએ જેમકે સંતુલિત આહારમાં તો મેં કહી દીધી કે આહારમાં લીલા શાકભાજી ફળો અને ભરપૂર ખોરાક સમાવેશ કરું દૂધ અને ઘી જેવા પદાર્થો નો પણ શરીર માં પોષણ ક્ષમતા વધે છે. આ બધાને ખબર છે તમને શું લાગે બેન આના માટે તું તમે કઈ કેવા માંગો છો.
બરાબર વાત છે તમારી એકદમ બરાબર આ કે જેવી રીતે તમે કહ્યું કે આપડે વધારે ટેન્શન લઈએ છીએ ને તો મેં તો આપડે સાંભળ્યું છે કે ચિંતા અને ચિતામાં છે ને માત્ર એક દિન ફરક હોય છે જો વ્યક્તિ વધારે પડતું ચિંતા કરતું હોય વધારે પડતું ટેનસન લેતો હોય ને તો એ બીજું તો કઈ નહી થશે પરંતુ એના સ્વાસ્થ્ય ઉપર આજે જે થી વધારે યુવાનો માં કોઈ પણ જાતની બીમારીઓને એ બધું થઈ રહ્યું છે તેમની છે ને જે આપડે કહીએ છીંએ ડિપ્રેશન ને માન અસંતુલતા એ બધાના કારણે એનું કારણ છે વધારે પડતું ટેન્શન વધારે પડતી ચિંતા વ્યક્તિને મિત્ર સુધી પણ લઈ જઈ શકે છે. મારું તો એવું માનવું છે કારણ કે આપડે જેમ તમે કહ્યું કે બધું ઈશ્વર ના હાથમાં છે બધું ગોડ ના હાથમાં છે એવું જ મારું બી માનવું છે. કે આપણે કઈ કરી તો નથી શકતા પરંતુ હા આપણે એના વિશે વિચારીએ ખરી કે નહીં એવું જ થાય તો સારું રહેતું એવું જ થતું તો સારું રહેતું. પણ મારું એવું માનવું છે કે જે ઈશ્વરે રચી રાખેલું હોય છે ઈશ્વરે બનાવી રાખે હશે કે નહી આવું થશે તો તમે એમાં લાખ કોશિશ કરી લેવો નહી એવું નહીં થશે પરંતુ આપણે એવી પણ કેટલીક વાતો કરીએ છીંએ કે મહેનત થી આપડે આપણી નસીબો બદલી શકીએ છીંએ એવા પરંતુ એ મહેનત કરવાથી ના કે એના વિશે વિચારવાથી આપણે ઘણું બધું એના વિશે વિચારતા રહીએ વિચારતા રહીએ કે ના હું આવું કરીશ આવું કરીશ તો થઈ જશે આવું કરીશ થઈ જશે એનાથી કઈ થશે નહી. એનાથી તો આ તો માત્ર તમે પ્લાન બનાવો છો પરંતુ એ પ્લાન ને તમે અનુસરો અને એના પર કામ કરો ત્યારે માનવામાં આવે છે કે મહેનત તમે કવી છે. મારું તો એવું માનવું છે જો વ્યક્તિના જો વ્યક્તિના એટલે ભાગ્યમાં જે આપડે કહીએ છીંએ ભાગ્ય નસીબમાં લખેલું હશે તો તો મળશે અને જો મહેનત કરશે તો તો ભાગ્ય પણ હાર માની જાય છે. એવું ક્યારેક- ક્યારેક બને છે. એટલે આજના સમયમાં જે સૌથી મોટી બીમારીઓનું કારણ હોય ને તો એ છે ચિંતા, ડિપ્રેશન એ બધું એનું કારણ બની ગયું છે. મારું તો એવું માનવું છે, અને યુવાનોમાં આ બધું વધારે થઈ રહ્યું છે. તો મારું તો એવું કહેવું છે કે તમે જે થવાનું છે તે થશે જ એટલે તમે ગીતામાં ભગવાન કૃષ્ણ એ પણ કહ્યું છે કે કર્મંદિવાદી કારસ્તે એટલે કર્મ છે તે જ આપણે શ્લોક પણ વાંચે છીંએ. કે ભગવાને જે કર્મ છે, એને વધારે પડતું મહત્વ આપ્યું છે. અને એ કહે બી છે કે વ્યક્તિને હંમેશા કરમ કરતું રહેવું જોઈએ. એના વિશે જે ફલ મળે છે, એના પર ક્યારેક પણ ધ્યાન નહીં આપવું જોઈએ. તો તમારું શું કહેવું છે એના પર?
મારું પણ વાત તમારી બહું સારી છે. ખરેખર સો ટકા તમે સાચું બોલ્યું. કે જે થવાનું છે, તે થવાનું જ છે. જે નથી થવાનું તે નથી થવાનું. શ્રી કૃષ્ણ એ સારું કીધું છે. કે જે પોતાના ભાગ્યમાં હશે તે થવાનું છે. જે નથી તે નથી થવાનું. એટલે બધા લોકોને એ જ સમજને રાખવું જોઈએ કે જે થવાનું છે, તે થવાનું છે. વધારે ટેન્શન ન લેવું. જે વધારે ટેન્શન લે પોતાના શરીરને ઓખ મળે અને જે વધારે ટેન્શન લેવા પોતાના શરીર ને તંદુરસ્ત અને અશુદ બનાવે એટલે એના થી આપણને આજે આ વાત ખરેખર પોતા અ પ ખબર પડી ગઈ, અને બેન તમારાથી વાત કરીને મને બહું સારું લાગ્યું, આપનો આભાર.
અમારો બી આભાર તમારી સાથે વાત કરીને પણ મને ખુબ જ ખુશી મળી અને ખુબ જ એ બધી જાણકારીઓ પણ મળી, ચાલો આપણેે પાછું કોઈક એવી જ મુદ્દા ઉપર વાતો કરીશું.
સારું બેન.
હા.